હલો હલો હલો હલો અવાજ આવે છે હલો
હાલો
હાલો અવાજ આવે છે?
હાલો
હલો હા કેમ છો
હા હું મજામાં તમે કેમ છો
મેં આજ વિચારુ હા મેં આજે વિચારતી છે કે આજે આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયા એ વિશે
એ વિષય પર વાત કરીશું
હા.
તો હું તમને શું મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલે શું એના વિશે કહું મોબાઈલ ફોન એટલે ઇન્ટરનેટ કેમેરા બેકિંગ અભ્યાસ બધુ એક જ ડબ્બામાં. સોશિયલ સોશિયલ મીડિયા એવા પ્લેટફોર્મ જ્યાં લોકો જોડાય ખોટા વિડીયો શેર કરે છે વાતો કરે છે જેમકે વોટશોપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ટેલીગ્રામ મોબાઈલ અને સોશિયલ મીડિયા ના હું ફાયદા કહું છું સંસારમાં સંસાર ખુબ સરળ બન્યો છે પેલા સમયમાં ફોન માટે ખુબ તકલીફ પડતી. આજે સુરતમાં બેઠા બેઠા કે અમેરિકામાં રહેતા ભાઈ સાથે પણ ફ્રી વિડીયો કોલ થાય છે કોરોના ના સમયમાં ગુજરાત ના પણ વોટ્સએપ દ્વારા દર્દીઓની સલાહ આપી હતી. ગુજરાત ના ગામડાના વિદ્યાર્થીઓ પણ યુટ્યુબ પરથી નીટ જીએન ની એક્ઝામની તૈયારી કરવી સે. જે ફોન દ્વારા મોબાઈલથી જેવી એપથી ઘણા એવી ઘણી બધી એથી ઘર બેઠા એ લોકો અભ્યાસ કરે છે. સરકારની ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પરથી સ્લરશીપ માટે કટિંગ વધુ મોબાઈલ પરથી મળે સે વ્યવસાય અને રોજ રોજગારમાં ખેડૂતો હવામાન બજાર ભાવ જાણશે વોટ્સએપ ગ્રુપમાં નવી ખેતીની પદ્ધતિ શીખે સે નાના વે વેારીઓ જેવા કે સુરત ના કપડા વેપાર કરતા. ઇન્સ્ટાગ્રામ અને વોટસઅપ ના સ્ટેટસ થી આખા ભારતમાં માલ વેચે છે યુવાનો. યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને એ લોકો ઘર બેઠા કમાણી કરે છે. સરકારારે. યોજના હોય છે જળ જીવન મિશન એવી માહિતી સોશિયલ મીડિયા દ્વારા એક દિવસમાં આખા ગુજરાતમાં પહોંચી જાય છે. પણ મોબાઈલ એ થોડો ગેરફાયદા પણ હોય છે પાંચ મિનિટ રિલસ જોતા સ્ટુડન્ટો જોતા જોતા બે કલાક નીકળી જાય છે. એ લોકોને ખબર જ નથી પડતી કે રીલ્સ જોવાવામાં કેટલો ટાઈમ ખરાબ બરબાદ થાય છે એટલે વિદ્યાર્થીઓ માણવાને બધ ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત રહે છે કે મોટી સમસ્યા છે. મોબાઈલથી એની ખરાબ અસર થાય છે આંખો પર સતત સ્ક્રીન જોવા.
ન જોવાથી આંખોની રોશની ઓછી થઈ જાય છે.
જયારે રાતના મોબાઈલમાં જોતા હોય ત્યારે બાર વાગ્યા સુધી મોબાઈલમાં જ ચલાવ ચલાવ્યા કરતા હોય છે અને એની ઊંઘ બગડે છે બાળકો પેલા જારે ગલીમાં રમવાને બ રમતા હતા. ક્રિકેટ ને એવું ને આજના સમયમાં બધા નાના નાના બાળકો પણ મો બાઈલમાં રીલસ જોવામાં
રિલશ જોવા મા કાઢે છે માનસિક નષ તે
વધ ઇન્સ્ટાગ્રામ પર બીજાફ જોઈને આપને ડિપ્રેશન આવે છે. સાબલ અને ટ્રોલિંગ વધ્યું આવા ઘણા ને ખોટા મળી જાય છે વોટ્સઅપમાં બી બાર ચોર આવ્યા છે જે મેસેજથી ગુજરાત માં ઘણી જગ્યા એ મારામારી થાય છે છેતરપિંડી
છેતરપિંડી અનેર ક્રાઈમ થે છે.
કુટુંબી પહેલા રાત્રે બધા બેસીને વાતો કરતા હતા જ્યારે હમણાં ના જમાનામાં મોબાઈલ આવડથી શ લ મીડિયાથી બધા પો પોતાના મોબાઈલમાં જોતા હોય છે વ્યથ પહેલા જયારે આગળના સમયમાં બધા પ્રાર્થના બેસી ને વાતો કરતા હતા ને હાલમાં મોબાઈલ ના સમ મોબાઈલ જેમ આવ્યો તેમના વધારે એ લોકો ફોનમાં જ વ્યસ્ત હોય છે અને હવે વાતો વધારે કરતા નથી પરતા પોતાના કામમાં જોય છે સાચા ઉપયોગમાં જોઈએ તો ડિજિટલ એિ સમય નક્કી કરો દિવસમાં બે કલાક થી વધુ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈએ નહીં સારા કામ માટે ફોન નો ઉપયોગ કરવી જોઈએ એટલે કે ભણતી વખતે જમતી વખતે કલાક કલાક એક કલાક મોબાઈલ નો ઉપયોગ કરવો કા તો ઓછો કરવું શું તમે મને એના વિશે થોડી માહિતી આપશો મોબાઈલ અને સોશિયલ મીડિયા પર
હા હું તમને એના વિશે થોડી માહિતી આપું છું તમે મને ઘણી બધી એવી વાતો કહી કે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપડા જીવનમાં એનું મહત્ત્વ અને એના નુકસાન શું શું છે. એના વિશે તમે મને ઘણી બધી માહિતી આપી હું પણ તમને એના વિશે થોડીક માહિતી આપવા ઈચ્છું છું. તો આજે મોબાઈલ અને મોબાઈલ ફોન અને સોશિલ મીડિયા આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. નાના બાળકીથી લઈને વૃદ્ધો શોધી લગભગ તો બધા પાસે જ મોબાઈલ હોય છે અને એ લોકો એનો ઉપયોગ કરે છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા એ માનવ જીવન ને સરળ ઝડપી ઝડપી અને સુવિધા સભર બનાવ્યું છે આજે રકસણ વ્યાપાર મનોરંજન આરોગ્ય બેંકિંગ અને સરકારી સેવાઓ જેવી. અનેક સુવિધાઓ માત્ર એક મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તેના ઘણા ફાયદાઓની સાથે કે. કેટલાક ગંભીર ગેરફાયદાઓ પણ છે જે તમે મને જણાવ્યા છે એમ. તેથી તેનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે. મોબાઈલ ફોન એક એવું સાધન છે જેના દ્વારા આપણને આપણે કોઈ પણણ વ્યક્તિ સાથે ગમે ત્યાં અને ગમે ત્યારે સંપર્ક કરી શકીએ છેએ પહેલા સંદેશો પહોંચાડવામાં પહોંચાડવા માટે પત્રો લખવામાં આવતા હતા જેમાં ઘણા દિવસો આપણને લાગી જતા હતા અને આપણે જે પણ સંદેશો મોકલ્યો હોય એ બીજા વ્યક્તિને સમય પર મળતો ન હતો પણ આજે જારે મોબાઈલ આવી ગયો છે ત્યારે આપણે એક જ સેકન્ડમાં કોઈને પણ સંદેશો મોકલી શકીએ છીએ એમની જોડે વાત કરી શકીએ મેસેજ વિડીયો કોલ અને ફોટાની આપણે પણ કરી શકીએ છીએ ઇન્ટરનેટ ઇન્ટરનેટની મદદ થી મોબાઈલ વધુ ઉપયોગી બની ગયો છે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન તો હો જ છે
મેં જોયું છે કે ઘણી જગ્યાએ મે જોયું છે લોકો ના હાથમાં ફોન તો હોય જ છે. તો કો હ ફ ફોન તો હો જ છે નાના મુલકાઓથી માંડીને વૃદ્ધો પછી અડોલેશન જે હોય છે યુવાનો એમની પાસે પણ ફોન જોવા મળે છે અને એ લોકો કલાકોને કલાકો એ ફોનમાં જ કાઢી નાખે છે તમે કીધું એમજ કે એમના ફાયદાઓ જેટલા છે એટલું નુકસાન પણ છે આપણો સમય ક્યારે વેડફાઈ જાય છે તેનું પણ આપણને ખબર નથી પણ તેને ઘણા બધા ફાયદાઓ પણ છે જેમાં આપણે પુસ્તકો પણ મેળવી શકીએ કે છે આપણે જ્યારે એમ લાાઈટ બિલ ભરવા અથવા પૈસા પાડવા માટે બેંકમાં જઈએ છ છીએ ત્યારે પહેલાં ઘણી એવી લાઈઇનમાં રહેવા પટ હતો આપણને પરંતુ હમણાં આપણે મોબાઈલ દ્વારા ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ. લાઇટ બિલ ભરવું પૈસા ઉપાડવા એવા ઘણા બધા કાર્યો છે જે આપણે કરી શકીએ છીએ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ખુબ જ સારું છે ફોન આપણને ખૂબ જ વરદાનરૂપ પણ બન્યો છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો સૌથી મોટો લાભ શિક્ષણ ક્ષેત્ર મિત્ર મા પણ જોવા મળે છે વિધાથી ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે વિડીયો દ્વારા ચર જોઈ રહ્યા છીએ અને ઈ બુક કરીને છે. જેમાં ઘણી બધી બુકો આવે છે જે વાંચી શકે છે. અને વિવિધ ઓનલાઈન કોર્સ દ્વારા નવું જ્ઞાન મેળવી શકીએ છે. કોરોના જેવી મહામારી, તમે સ સાંભળ્યું જ હશે કે કોરોના આવ્યો હતો ત્યારે સ્કૂલો બંધ હતી, લોકો કામ પર નહીં જઈ શકતા હતા. બેંકમાં નહીં જઈ શકતા હતા, બજારમાં નહીં જઈ શકતા હતા, ત્યારે પણ સોશલ મીડિયા અને જે ફોન છે એ ખુબ જ આપણને ઉપયોગી બન્યો હતો. જે સ્ટુડન્ટ લોકો હતા, એમ ઓનલાઈન લેક્ચર ભરી શકતા હતા, જે વ્યવસા વ્યવસાય જે કરતા લોકો હતા, એ-એ ઘરેથી જ વ્યવસાય કરી શકતા હતા. અને ટ્રાન્ઝેક્શન વાળું કહો ને, તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એક બેંકમાંથી બીજી બેંકમાં કરી શકતા હતા. દવાઓ, શાકભાજીઓ, અનાજ, કરિયાણું બધું એક ફોન કરીએ અને તે ટાાઈમે આવી પણ જત તો હતું એ આપણને કોરોનામાં ખૂબ જ મદદરૂપ બન્યું છે. આ આપણને કહી ને તો તે ટાઈમે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણને વરદાનરૂપ જેવા બન્યા છે. સોશલ મીડિયા અને મોબાઈલ આપણને મન મનોરંજન પણ પૂરું પાડે છે. તેમાં આપણે ફિલ્મો જોઈ શકીએ છીએ
ને લીક્સ જોઈ શકીએ છે. નવા-નવા વિડીયો, એનિમેશન ઘણું બધું જોઈ શકીએ છે. આપણને જ્ઞાન, મનોરંજન અને આપણા જે શિક્ષણમાં તથા વ્યવસાયમાં પણ ખુબ જ મદદરૂપ થઈ હતી. તમારી જોડે આજે મને વાત કરીને ખુબ જ આનંદ થયો. તો આજે આપણેે વાત કરી. હવે આપણે પાછા મળીશું. તમારો ખૂબ-ખૂબ આભાર.
હા થેન્ક યુ. આજે આપણે પર વાત કર એટલે મને બી ખુબ આનંદ થયો તમારા જોડે વાત કરીને, તો હવે આપણે બીજી વાર બીજા ટોપિક પર વાત કરશું.
હા, સારું.